હાલો
હા અવાજ આવે છે મારો?
હા આવે છે.
હમ નમસ્કાર આજે આપડે ઉત્તર ભારતીય લોકો નો ખોરાક આ વિષય પર વાત કરી ખુબ જ આમ સુંદર વિષય છે.
હા આ વિષય ખુબ જ રાસપ્રદ લાગે છે ને ભારતના દરેક પ્રદેશની જેમ ઉત્તર ભારત પણ અલગ ભોજન પદ્ધતિ છે.
બિલકુલ બિલકુલ અને કહેવાય છે ને કે ઉત્તર ભારતમાં પંજાબ હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, અને બીજા ઘણા રાજ્યો આવ્યા છે.
હા અને દરેક રાજ્યની ભોજન પદ્ધતિ અલગ હોય છે પણ ઘણી વસ્તુઓમાં એકદમ સમર્થન પણ જોવા મળે છે.
બિલકુલ બિલકુલ અને ઉત્તર ભારતીય ભોજનમાં છે ને આમ ઘઉં નો આમ ઉપયોગ છે ને ઘણો થાય છે આમ કેવાય ને.
હા એટલે રોટલી કરતા વધુ રોટી ફુલકા પછી પરાઠા, નાન અને કુલચા જોવા મળે છે.
બિલકુલ બિલકુલ અને ચોખા પણ ખાવામાં આવે છે પણ ઘઉનું મહત્વ છે ને ઘણું વધુ છે.
હા અને દાલ પણ રોજના ભોજન નું મહત્વ ભાગ છે.
બિલકુલ અને વિવિધ પ્રકારની દાળ જોવા મળે છે ત્યાં તો.
હ જેમ કે તુવેર દાળ, ચણા દાળ, મૈસુર દાળ, મૂંગ દાળ અને ઉડદની દાળ.
બિલકુલ અને દાળ સાથે શાક પણ આમ બનાવવામાં આવે છે તો ખુબ જ આમ સુંદર હોય છે.
હા તેમાં બટાકા, વટાણા, ગોબી. ગાજર, રીંગણ, ભીંડા અને બીજા શાક વપરાય છે.
બિલકુલ બિલકુલ અને કહેવાય જાય ને કે ઉત્તર ભારતમાં ભોજના આમ માખણ અને ઘી નો પણ આમ ઘણો ઉપયોગ થાય છે.
હા અને તેથી ભોજન સ્વાદિષ્ટ અને ઉર્જા આપનાર બને છે.
એજ અને દૂધ માંથી તો બનેલા આમ પદાર્થોનું પણ આમ ઘણું મહત્વ છે હા યાર.
બિલકુલ પનીરમાંથી ઘણી વાનગીઓ બને છે.
બિલકુલ અને પનીર નું આમ શાક ઘણા લોકોને ગમતું પણ હોય છે હા યાર.
હા અને પરાઠા પણ ઉત્તર ભારત ની ઓળખ છે.
બિલકુલ આમ કે ને કે બટેટા પછી ગોબી, મૂલી પનીર અને આમ મેથી ના પરાઠા પણ આમ બનાવવામાં આવે છે ત્યાં તો.
હા અને પરાઠા સાથે દહીં અથવા અથાણું પણ પીરસવામાં આવે છે.
બિલકુલ અને સવારના નાસ્તામાં પણ છે ને પરાઠાનું ખુબ જ આમ જોવા મળે છે.
હા અને ઉત્તર ભારતમાં છોલે પણ પ્રસિદ્ધ છે.
બિલકુલ અને છોલે સાથે છે ને ભટુરે પણ આમ ઘણા લોકો ખાય છે હો ત્યા તો એમ.
હા અને રાજમા ખુબ જ જાણીતું ભોજન છે.
બિલકુલ અને રાજમા સાથે ચોખાનો પણ આમ આમ મેલા ઘણા ઘરોમાં જોવા મળે છે આમ
હા અને કઢી પણ ઘણી જગ્યાએ બનાવવામાં આવે છે.
બિલકુલ અને કઢી સાથે ચોખા અથવા રોટી પણ ખાવામાં આવે છે.
હા અને ઋતુ પ્રમાણે ભોજન પણ ફેરફાર થાય છે.
બિલકુલ આમ જેમ કે શિયાળામાં ગરમ અને ઉર્જા આપનાર ભોજન વધુ આમ બનાવવામાં આવે છે જેમકે આમ ઉનાળામાં આમ દહીં, છાસ અને આમ લસ્સી જેવા પદાર્થ બહુ આમ વપરાય છે ને.
હા અને આ શરીર માં ઠંડક આપવાનું કામ કરે છે.
બિલકુલ બિલકુલ. ને ઉત્તર ભારતમાં છે ને અથાણા પણ આમ ઘણા પ્રકારના હોય છે.
હા એમાં કરી મરચાં લીંબુ અને બીજા ફળનું અથાણું બનાવવામાં આવે છે.
બિલકુલ બિલકુલ જેમ તમે કીધું કેરીનું પણ આમ ખુબજ આમ મસ્ત લાગતું હોય છે તે તો અને કેહેવાય ને કે તહેવારોમાં આ મીઠાઈ નું આમ ખાસ જ સ્થાન હોય છે.
હા અને સલાડ પણ ભોજનમાં એક મહત્વનો ભાગ હોય છે.
બિલકુલ આમ કેહેવાય ને કે એના જેવું આમ કશુ જ નહી આમ. તે ડાયટિંગમાં હોય ને ત્યારે લોકો
હા અને આ ભોજન વધુ સંતુલિત બનાવાય છે.
બિલકુલ. અને કહેવાય છે ને કે ઉત્તર ભારતમાં ખોરાક માત્ર સ્વાદ માટે નથી પણ આમ પોષણ માટે પણ આ મહત્વનો છે.
હા એકદમ સાચી વાત ને સંતુલિત ભોજન આરોગ્ય માટે પણ અપ ઉપયોગી છે
એજ એજ તો આપડે પેલી પેલું તો વાત રહી જ ગઈ કે દરેક આમ પ્રસંગે છે ને અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે આમ કેહેવાય ને કે લગ્ન તહેવાર અને કુટુંબ ના મેલવામાં છે ને વિશેષ એમ ભોજન તૈયાર થાય છે હો.
હા અને તેમાં લગ્ન તહેવાર અને કુટુંબના એકદમ વિશેષ ભોજન તૈયાર થાય છે
એજ અને કેહેવાય જેમ કે સવારના નાસ્તામાં ઘણા લોકો ગરમ ભોજન લેવું પણ પસંદ કરે છે જેમકે પરોઠા પુરી શાક દહીં અને આમ ચણા જેવી આમ પદાર્થ જોવા મળે છે
હા અને કેટલાક પ્રદેશોમાં પોહા ઉપમા બનાવામાં આવે છે
એજ બિલકુલ અને આ પદાર્થો છે ને આમ સરળ અને પેટ ભરાય તેવા હોય છે
હા અને બપોરના ભોજનમાં રોટી દાળ શાક અને ચોખા હોય છે
બિલકુલ અને સાથે કેવાય ને કે આમ સલાડ અને અથાણું પણ પીરસવામાં આવે છે
હા અને સાંજના ભોજનમાં પણ આવી રીતે સંતુલિત ખોરાક લેવામાં આવે છે
એજ અને કુટુંબ ના બધા સભ્યો સાથે બેસીને જમવાની પરંપરા પણ આમ ઘણી આમ જગ્યાએ જોવા મળે છે
હા અને ઉત્તર ભારતમાં મકાઈ ના રોટલા પણ ઉપયોગી થાય છે
બિલકુલ આમ કેવાય ને કે આમ મકાઈ ના રોટી ને આ મકાઈ ના રોટલા સાથે વિવિધ શાક પીરસવામાં આવે છે
હા અને બાજરી જ ને જવારનો લોટ નો પણ કેટલાક પ્રદેશોમાં ઉપયોગ થાય છે
એ જ છે અને આ અનાજ આમ શરીર માટે છે ને પોષક ગણાય છે
હા અને ઉત્તર ભારતમાં ચણા પણ ઘણા પ્રમાણે વપરાય છે
બિલકુલ ચણા માંથી વિવિધ વાનગીઓ બનાવી શકાય છે
હમ દહી ભોજન ના મહત્વનો એક ભાગ છે
એ જેમ દહીં છે ને પાચન માં પણ મદદ કરે છે હ
હા અને લસ્સી પણ ઉત્તર ભારતની એક લોકપ્રિય છે
એજ હો અને લસ્સી પણ ઉત્તર ભારતનું લોકપ્રિય પેણું પણ છે નહી
અ છે એજ કીધું મેં તમને અને ગરમીના દિવસોમાં
હમ્મ બોલો બોલો
ગરમી ના દિવસોમા લસ્સી શરીર ને ઠંડક આપે છે
બિલકુલ અને શિયાળામા છે ને ગરમ સૂપ અને ગરમ ભોજન લેવાની પણ આમ પરપરા વર્ષોથી ચાલતી આવે છે,
હા અને આ ઋતુ ના બદલાવ સાથે ભોજનમાં ફેરફાર દર્શવે છે
બિલકુલ અને ઉત્તર ભારતીય લોકો છે, ને ઘરે બનાવેલા તાજા ભોજન મહત્વ આપે છે, આપણને
હા અને તાજા ભોજન સ્વાદિષ્ટ અને આરોગ્ય માટે પણ સારું હોય છે,
એે જેને ભોજન બનાવાથી છે ને વખત આમ સ્વચ્છતા પણ આમ ખુબ જ આમ અગત્યનું છે, હો
હા અને સ્વચ્છ રસોડું અને સ્વચ્છ વાસણો આરોગ્ય માટે જરૂર છે,
બિલકુલ મહેમાન આવે ત્યારે વિવિધ વાનગીઓ બનાવવામા અને પ આમ બનાવવાની પરંપરા વર્ષો જૂની છે,
હા અને ઉત્તર ભારતમાં મીઠાઈ એકદમ પણ ઘણી વિવિધતા હોય છે, મીઠાઈમાં
બિલકુલ સાચું કીધું અને ખીર જેમ કે હલવો જલેબી ગુલાબ જામુન અને રબડી જેવી પદાર્થ પ્રસિદ્ધ છે,
હા અને તહેવારોમા આ મીઠાઈઓ વિશેષ રીતે બનાવવામા આવે છે
બિલકુલ અને બાળકો અને મોટા બને આ મીઠાઈ અને આનંદ લે છે હો
હા અને તહેવારોમા
લોકો આનંદ તો લે છે, પણ વધુ મસાલા કરતા સંતુલિત માત્ર સારી ગણાય છે
બિલકુલ અને સંતુલિત ભોજન છે ને શરીર ને ઉર્જા પોષણ અને આમ તંદુરસ્તથી આપે છે
હા જેમાં દાલ શાક અનાજ અને દૂધ ના પદાર્થો સાથે ભોજન વધુ પોષાક બને છે,
એ જ અને ઉત્તર ભારતમા છે ને ભોજન નુ આમ રંગ સુગંધ અને સ્વાદ આમ ત્રણે નું આમ સુંદર મીલ જોવા મળ ળે છે
હમ અને આ ભોજન ભારત ની સમૃદ્ધ સંસ્કૃતિ પણ દર્શાવે છે
બિલકુલ અને વિવિધ રાજ્યોમા અલગ અલગ વાનગીઓ હોવા છતાય બધામાં પરંપરા અને પ્રેમ જોવા મળે છે.
હા ને ભોજન લોકોને એક સાથે જોડવાનું પણ એક સરસ મધ્યમ છે.
એજ અને આપડે હમેશા છે ને સંતુલિત અને સ્વચ્છ ભોજન લેવુ મહત્વમ છે
હા અને સારા ખોરાક સાથે સારું જીવન એકદમ શૈલી પણ એટલી જ જરૂરી છે,
બિલકુલ અને આ રીતે છે, ને ઉત્તર ભારતના લોકોને ખોરાક સ્વાદિષ્ટ પોશાક અને વિવિધ આમ અને સંસ્કૃતિ રીતે આમ સમૃદ્ધ છે હ
હા એકદમ સાચી વાત આ વિષય પર
હા બોલો બોલો
આ વિષય પર માહિતી થી ઉત્તર ભારતીય ખોરાક વિશે સારી સમજ મલે છે,
એજ મને પણ આજે તમારી જોડે આ વિષય પર આમ વાત કરીને ખુબ જ આમ બધું આનંદ મળ્યો આપડે ચોક્કસબીજી વાર વાત કરીશુ
હા